હા. તને આવે છ?
હા આવે છે.
તો ટોપિક હું બોલું કે તમે?
તમે-તમે બોલો ને.
અહ જો તમારે એક વ્યસન કરવાનું જ હોય ફરજિયાત, તો તમે હું વ્યસન કરો?
ફરજીયાત કરવાનું હોય તો?
હા. આ ટોપિક હવે મે મારી રીતે બનાવું છું.
બરાબર છે. યુનિકનેસ. વ્યસન કરવું જોઈએ તો એક
હમ્મ.
એક તો આમ એક વ્યસન આમ કેવાય કે હું મારી દ્રષ્ટિએ કરું તો વ્યસન કોને સમજે એની વગર રહી નો શક કે એને મારી દ્રષ્ટિએ વ્યસન છે, હવે ઈ સારી વસ્તુ હોય કે ખરાબ વસ્તુ હોય એ બંને એમાં આવી જાય. તો
હમ્મ.
એ રીતે એક ગમેય કોઈ એક રમત કે એક ડિસીપ્લીનને વ્યસન બનાવી નાખીએ કે એ ફરજિયાત એની વગર ચાલે જ નહીં. ધારો કે સવારે ઉઠી ને એટલે વાગે મારે વર્કઆઉટ કે એવું કંઈક દોડવા જાવું હોય એ નો કરો ને તો એની વગર મારે ચાલે જ નહીં, મારો દિવસ જ તેની વગર શરૂઆત નો થાય.
અચ્છા.
એવી રીતે. તો તમારું શું કેવું છે?
મારું કેવું એવું છે કે વ્યસન પ્રમાણે એક વસ્તુ કે કરું તો હું કરું? કોઈ દિવસ ગુસ્સો જ ના આવે એવું વ્યસન.
બરાબર છે. ખાસ જરૂરી માણસ ને એ વસ્તુ ખાસ જરૂરી છે. બને એટલો ઓછો ગુસ્સો કરવો જોઈ એ.
બધા ગુસ્સો તો કરતા જ હોય, એવું ના હોય કે બધા પરફેક્ટ જ હોય. બરાબર?
ના એટલે એ બરાબર જ વાત છે. થોડાક ને થોડાક આમ જ્યાં ક્યાંક ને ક્યાંક, કોક ને કોકને ગુસો આવતો જ હોય, બધાને આવે જરૂરી નથી. પણ આવતો હોય એ ફરજિયા અહ જરૂરી વાત છે.
ને એમ પણ બહુ ગુસ્સો મનમાં મનમાં દબાવી ના રાખ ખવો જોઈએ. કોઈ વખત પછી બહું જ એક એક બહાર નીકળી જાય ને તો અઘરું પડી જાય. એટલે થોડો-થોડો-થોડો કાઢતો રહેવો જોઈએ.
હા ભરા મોટી માટેની બરાબર વાત છે. તો નેક્સ્ટ ટોપિક તમે ક શો કે?
મેટો એક બોલ્યા આવે તમારી વારી.
અ દુનિયામાં એક જ ભાષા હોવી જોઈએ?
હમ એ તો સાચી વાતચો હોવી જોઈએ એક જ ભાષા હોવી જોઈએ.
શું કામ હોવું જોઈએ, એટલે શું બેનિફિટ છે એને?
જો બેનિફિટ કે જો બીજી બધી કેટલી બધી ભાષાઓ હશે ખબર નહી? પણ ખાસી બધી હશે સો જે એવી તો હશે જ. એટલી બધી ભાષાઓ શીખવા કરતા એક જ ભાષા આવડે તો કેટલું હારું, બહારના દેશમાં જઈએ તો એ આવડી જાય આપ આપણને ભાષા શીખવા ભાષા શીખવાની જરૂર ના પડે બીજું કે ના હોય તો એક જ ભાષા પછી આવડે તો ખબર નહી આવે બીજું તમે કો
કે તમારે સિમ્પ્લિસિટી વધારે ઈઝી થઈ જાય તમે ગમે દેશ માં જો એક લેંગ્વેજ બોલ ભાષા બોલતા હોત
હા બ એફર્ટ ના લગાવ પડે કે મારે નવું શીખવાનું છે બધા અલગ અલગ દેશ ને અલગ અલગ ભાષા શીખવાની આપડે તો ઇન્ડિયામાં જ ઇનફેક્ટ બધે જઈએ તો તમિલમાં જ તો મીન્સ કે એ લોકો હિન્દી બોલતા હોય પણ અમુક ભાષા તો ના આવડે ને એ લોકો ના જે સોંગ હોય છે એવું બધું
રાજ્ય રાજ્ય ભાષા બદલાય છે.
એવું આપડે ઇન્ડિયા માં તો ખાસ કેટલી બધી ભાષાઓ પહેરવેશ એ બધું બદલાય.
ઇન્ડિયા તો આપડે ગુજરાત માં જ તો ગુજરાત માં આપણે અલગ અલગ ગામ ભ થોડીક ઘણી શબ્દ માં ફેરફાર કંઈક ને કઈક જોવા મળે, આપણને સમજાઈ જાય ખરા કંઈક ને કઈક નાના મોટા શબ્દ તો જોવા મળે જ કઈક નવા શબ્દો છે જૂના શબ્દો છે એ રીતે
હા અમુક શબ્દ વિશે નાઈ ખબર હોય મને જેવું થતું પેલા પેલા અમરેલી એ હોસ્ટેલમાં ગઈ હતી મેં તો ત્યાં એવું કે છે કે કે હું કેવા? મને ઘ છો વાગ્યા ને તમે હું કહો? કંઈક વાયગું હોય તો અને? કે ઘા થયો એવું મને નથી ખબર કે ઘા થયો એટલે આવું કેહેવાય. પછી એમ કર્મા એટલે એમ એવું કેવું કર્મા કર કર્મા એમ તો મને એવું કે આવું મામા કોમ એ લોકો કે છે એટલે એવું મને એવું એવું હતું હતું કે આ લોકો આવી ડિફરન્ટ લેંગ્વેજ યુઝ કરે છે એમ.
કર એટલે ઈંગ્લિશ માં કર્મ એટલે કર્મ કરવું એને કર્ કેવાય ગુજરાતીમાં અને ગુજરાતી માં કર્મા એમ ક કે નો કરતી એનો અર્થ એવો થાય.
એટલે અમારે ત્યાં એવું કે કે આવું કર ના એમ ના બોલે ત એવું કે માં.
એટલે અલગ અલગ બોલાલા તમારા વિસ્તારમાં તમે મેં કો પોતાની જાતને. અને અમે હું કઈ.
તે હા હવે અમે શું કરીએ એવું છે તો એવું
ના એટલે કે આપ જે ટોપિક છે, એ પ્રમાણેટલે ભાષા બદલાતી ર એટલે એક ભાષા હોય તો વધારે જરૂરત એ બાજુ આપે વિચારવું ન પડે કે, નવું શીખવું ન પડે.
હમ પણ એક વારત નવું નવું શીખતું રહેવું જોઈએ એવું કે બધા
ના એટલે હું મેં એક સાંભળલું છે કે એક અમારે ઈંગ્લિશને સર આવેલાને કીધું કે તમે એક નવી લેંગ્વેજ શીખો તમારા માઈન્ડમા ઘણા બધા નવા નયુરોન્સ બને છે આખા અને એક તમે ભાષા શીખો ને નવે ત્યારેં જ તમને બને છે સિવાય ન બની શકે.
એવું પણ કે છે ને કે જો આપડે જમણા હા થી બધું કામ કરતા હોય, એવું જમોડી ડાબોડી હોય. તો આપડણે બંનેવું હાથે કામ કરવું જોઈએ, તો એમ એવું કે કે બીજું મગજ વધારે કામ કરે, અથવા તો શું કેવાય? બંને કઈક કહેવાય હ એક્ટિવ વધા થાય બંને સા
યો ગુજરાતીમાં કર ન્યુરો સર્જન ડોક્ટર હતા એ જ કીધું આપડે જમણાડા હથે જમો નઈ ગય કામ કરતા હોય એટલે આપણું જે ડાબુ કેહેવાય ને ડાબુ મગજ એ એક્ટિવ હોય અને જે લેફ્ટ હેન્ડ કે ડાબા હાથ થી કામ કરતા એનું જમણું મગજ એક્ટ પણ તમે ધારો કે જમણોડી છો અને પછી ડાબા કામ કર તો તમા નવા ન્યુરન્સ બને નવું જે જમણું મગજ તમારું હોય એ વધારે ડેવલપ કરમે બીાથે ધીમે ધીમે પ્રેક્ટસ કરો
એટલે થઈ જાય પ્રેક્ટિસ કરીએ તો તો
અ એ કેતાળ ફ એડ સારું ક ડ્રોઈંગ ન કહેવાય છે કે બે હાથે ડ્રોઈંગ કરે બે આજે લખી શ કે થ્રી ઇડિયટમાં આવે છે એક સાથે એના બે હાથે લખી શકે એટલે એને
પથી પણ ડ્રોઈંગ કરે કેવું પોસિબલ પગથી આપેથી લખાતું નહીિ કે હવે એ ડ્રોઈંગ તો કેવી રીતે કરતા હશે એટલે જો કે અમુક ના હાથ ના હોય તો એ પ્રેક્ટિસ પાડી દે એક ઓ અ્છા
તમે ફિલ્ડમાં કરશો એમાં
હ તમે પગ થી હવે લખવાની ટ્રાય કરજો
બેટર લખ નેક્ ટાઈમ કે ત ટડી
હ જો આપડે હજુ પણ કેવાય તમારાથી મીન્સ કે આપણી જનરેશન લાાઈટ વગર જીવવાનું શક્ય હોય તો તમે જીવી શકો
લાઇટ વગર
હા
લાઈટ વગર તો બઉુ બધા પ્રશ્ન પેલા તો લાઈટ ન હોયટલે મોબાઈલ તો પેલા ચાલે નેટ મોટા મોટા પ્રશ્ન ચલ થેન્ક યુ પછી બીજા પ્રશ્ન ત ક કે લાઈટ વગર હું મારી વાત કરું તો મારે ચાલી જાયનું કારણ છે કે મારે ઘણી જગ્યાએ મેં શરીરને એડેપ્ટ કરેલું છે મારે ઘણી જગ્યાએ શિબિર એવું હોય તો મારે જ્યાં કઈને કઈ મળવા પાત્ર જ નથી કેમ કે અંધારામાં રહેેવું પડે રાતમાં અને પંખા અને એસી તો એમાં કઈ વાત જ નથી આવતી અને લાઈટમાં એવું અંદર હોુંય એટલે કે બીજું લાઈટ ફેસિલિટી મળતી જ ફેસલટી ના ખાલી તમને મળે જમીન છે તમારા ઓઢવાનું સામાન છે એટલું જ એ વિશેષ કઈ નહી ચલાય નહીં કરા પણ પછી તરે કઈક કામ કરવું છે ને એવું કઈક આવે તો પછી ફરજ જત લાઈટ
એટલે બહણ ની દુનિયા સાથે જોડાવું હોય તો પછી તે ટાઈમે લાઈટ જોુવે છે
કનેક્ટિવિટી માટે જોઈ
પણ એક વાત પહેલાનું બહ પહેલાનું જીવન હતું આપણું જે આદિમાનવ વાળું કે વળઠવાનું ખાવાનું ખાવાો છ જીંગલાલા કટક છ બલ મારી ન
બરાબર છે બેં પણ એક આવાજ જુ હતું એ શાંતિ થી આદિવાસી ન જેવો નોતો જીંગ હું નોટ લખાય ને હોય જવાનું ક્યાં પૈસા લાવવાના હતાને ક્યાં કમાવાનો હતો બળતરા લાવવાની હતી
તો કઈ મગસ વાાઈહી
પોતાને પોતા માણસે કર્યું છે ને એને ભોગવું
નહી હવે એને લીધે જો કેટલું બધું એમ જડવો નહી રતા આ બધા નવી નવી બિલ્ડિંગો બનાય પણ મને એવું થાય કે પેલા જે ઝોપડામાં રહેવાની મજા છે ને બિલ્ડીંગમાં નહી
હ એ તો છે ને પોત પોતાની
મને એમ એવું સપનું છે મારું કે પેલું ખબર જગ છોટા ભીમ જોય છ તમે?
હમ
એમાં પેલું જગ્ગુ નું ઘર હોય ખબર ઝાડ પર કેટલું મસ્ત હોય.
હ અત્યારે કટ કેટલા આવે પો ની વાડીને તમે કીધું ને બનાવે છે કે કીજડો લીમડો હોય ને એ રીતનો તેની ફરતેની એને એમનેમ રેવા દે અને પછી એમાં દાત રીતે ફીટ કરે પછી ને બે માન ઉપર બનાવે છે જોરદાર ઘણા બધા અત્યારે તમે સર્ચ કરો તમે એપ્લિકેશનમાં આવશે રીતના
હા તો ટોપિક નવો બનાવી શકાય પણ હવે કોણ બનાવે.
પોતપતા ટાઈમલને જેવો જેનો શોખ કેટલો મજબૂત છે ઈરાદો એ પ્રમાણે
ઓ બરાબર છે બીજું ટોપિક બોલશો
બીજો ટોપિક છે. અઢાર વર્ષની અમર દરેકને મતદાન ફરજિયાત કરવું જોઈએ?
હા જોયજને તો
શું કેવ તમારુ આના વિશે બીજું કઈ
લેકી જો હવે આપડે અઢાર પ્લસ થઈ જાય તો આપણે અંદર એટલે તો સમજ પડે જ થોડી ઘણી તો હોય જ કે આપડે કોને વોટ આપવો જોઈએ કોને વોટ ના આપવો જોઈએ એઝ નાગરિક ભારત નાખી જેના કેવાય એના આપડું એટલું શું કેવાય કોન્ટ્રિબ્યુશન રહે દેશ પ્રત્યે કે આપણે આપડો હક હોય કે આપડે આ નેતાને ચૂનવા જોઈએ એવું.
હા બરાબર છે.
એટલે બરાબર છે કે આપણને મળે છે હક
અને હું મારી વાત મારતો અફસોસ મારતો ટોપિક ભી છે વાત જ નો કરે કે મારે પોતાને બાવીસ ત્રેવીસ મેં જે મતદાન નુ ચૂંટણી કાર્ડ નથી બનાવ્યું એટલે. મારી માટે બેઠા બેઠા નીકળી જવું છે કેમ કે અત્યારે ઓનલાઈન ની કરી જાઈએ.
એટલે તમે માનસ ની કેટેગરી માં નહી આવતા ઇન પડ તો ખબર પડે છે મને.
થોડીક આલસ નડે છે અને બીજું એવું કે જરૂરી ડોક્યુમેન્ટ જયારે જરૂરિયાત હોય ને તો આપડે કઢાવીએ મારે એવું ડોક્યુમેન્ટ જરૂર હોય ત્યારે કઢાવી નાખીએ. ફાઈનાન્સમાં ફાઈનાન્સમાં વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે ડાયરેક અઢાર વસ્તુ છે ને પેલા મે પાન કાર્ડ કઢાવ્યુ પછી ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવ્યું હતું અ છેમાંજે હ જયારે જેમાં ઇન્ટરેસ્ટ હોય મા સ્ટોક માર્કેટ લીઘ મેં પાન કાર્ડ કઢાવી લીધો પછી અઢાર વર્ષમાં લઈ મતદાન કરવું ફરજિયાત હોવું જ જોઈએ અને તો જ તે તમારા સ્પેસિફિક રીતે તમે વિચારો તમારી રીતે કયો નેતા કયો ધારાસભ્ય ઉભા છે કયા તમારી માટે ફાયદાકારક છે શું વધારે વિકાસ કરે છે. વોટ તો દેવો જોઈએ અત્યારે દેશમાં ઘણું એવું થઈ ગયું છે કે ઘણા લોકો તમદી
દસ મનટે
થઈ ગય છે.
તો ચાલો તો